હલો.
હલો.
હા હા.
હલો. હલો.
બોલું બોલ બેન.
કેમ છું મજામાં?
હા એકદમ મજામાં, આવ તમે કેમ છો?
બસ જો એકદમ મજામાં. મારા મમ્મી આવ્યા છે અત્યારે મારી સાથે રહેેવા માટે. તો મને એમ થાય કે આ સિનિયર સિટીઝનની કેવી લાઈફ છે નહી એમ કે આમ ગડપણની અવસ્થા કેવી છે કે ભગવાને બનાવી છે પણ આપણે છે ને એ ગડપણ અવસ્થામાં આપણે કોઈના ને કોઈના ઉપર ડિપેન્ડ થઈ જઈએ છીએ એટલે મને એવું લાગે છે કે આપણે દરેક વ્યક્તિ એ જયારે પોતાની જુવાનીમાં જયારે એ લોકો ઇન્ડિપેન્ડન્ટ હોય કમાતા હોઈએ ત્યારે આપણે થોડી થોડી જોઈએપની અવસ્થા માટે અને એનાથી શું થાય કે તમે પાછળની જિંદગીમાં તમે કોઈના ઉપર ડિપેન્ડેડ ના રહો તમારે ક્યાંય કોઈ જગ્યાએ જવાનું થયું તમે ખિસ્સામાં હાથ નાખ્યો તો તમારે એ હાથ ખાલી પાછો ના આવે તમારે કોઈની આગળ હાથ ફેલાવો ના પડે એટલા માટે થોડી થોડી બચત ભલે તમે સો રૂપિયા કમાતા હોય તો પાંચ રૂપિયા પોતાની ગડપણની અવસ્થા માટે રાખીકો પણ હું તો કઉ છું કે એમને બચાવવા જ જોઈએ દરેકે આ બચત તો કરવી જ જોઈએ શું કેવું છે તમારું?
બહુ સાચી વાત છે બેન. બ ચટ તો કરવી જ જોઈએ કે પાછલી જિંદગીમાં તમારે કોઈની સામે હાથ ન લખેલાવો જોઈએ. અત્યના બધાને કઈ ગવર્મેન્ટ જોબ હોતી નથી પણ એક વાત કહ બેન હમણાં છે ને સરકારે બહુ સરસ બધી સ્મો કાઢી છે એમાં છે ને તમે દર મહિને હજાર રૂપિયા મૂકો ને તો તમને પાછલી જિંદગીમાં તમને પેન્શન તરીકે રકમ પાછી મળે છે. તો હું તો એમ કહ છું કે અત્યારના અવેરનેસ કરી અને દર મહિને જે સરકારની જે જે સ્કીમો હોય છે ને એમાં પણ રોકાણ કરવું જોઈએ અત્યારના સરકાર આપણને ઘણું બધું દે છે અને એમાંય તે વૃદ્ધ જે લોકો બહુ જ એજડ હોય છે ને એના માટે પણ સરકારે ઘણી સ્કીમો પ્લસ અમુક એવી સંસ્થાઓ બની છે બેન કે જે ઘરે બેઠા જે વૃદ્ધ લોકો છે જે બહાર નથી જઈ શકતા અને કોઈ એની સાથે રતું નથી તો એ લોકોને એ લોકો ઘરે ઘરે જઈને કે છે કે અમારે સંસ્થા છે એમાં ફોન કરો જયારે પણ તમારે જરૂર હશે અમે લોકો અમારા માંથી કોઈ આવીને તમને મદદ કરશે એવું પણ ત્યારે વૃદ્ધો બીવે છે કે પણ નહીંને અમારી સાથે અમે એકલા રહીએ છીએ અને છેતરપિંડી થઈ તો ત્યારે એ લોકો કે છે કે જેવો તમે અમને ફોન કરશો એવું તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં પેલા જમા થાય છે અને પછી આવશું એટલે એવી એપ પણ એક સેફ એપ છે એટલે અત્યારના જમાનામાં એ વૃદ્ધો એ પણ કરવી જ જોઈએ જો તમારે આ એપ હોય એ તમારે ડાઉનલોડ કરી અને બદદ લેવી જોઈએ તો તમે બીમાર પડો ત્યારે એ લોકો તમારી સેવામાં આવે છે પ્લસ એવી પણ સ્કીમો છે કે જેમાં બધાને ઘરે બેઠા તમને દવાઓ પહોંચાડી જાય છે તમારું મેડિકલ ચેકઅપ આખું કરાવી જાય છે. તો એ અવેરનેસ પણ અત્યારના દરેક વૃધ દંપતિઓએ રાખવું જોઈએ શું કેવું છે બેન તમારું?
સાવ સાચી વાત છે આમાં તમારે દરેકે આ વસ્તુ નું અવેર તો રાખવું જ જોઈએ કારણ કે આમાં કેવું છે કે વૃદ્ધાવસ્થા દરેક ને આવ છે એ લઈને એવું તો છે ને કે કાયમ જોવાનું જ રહેવાના છે આ એક અવસ્થા એવી છે કે જે કુદરત નો નિયમ છે જેનો જન્મ થયો છે એને બાળ જોવા બા આવવાની છે તો હું તો એમ ક છું કે દરેકે બાબતે એ જાગૃત થવું જ જોઈએ અને સરકાર પણ આપ એટલી મદદ કરી રહી છે સર વૃ્ધા વૃદ્ધો માટે સિનિયર સિટીઝન માટે સ્કીમ લાભકારી સ્કીમ કાઢી છે એમને દરેક જગ્યાએ લાભ મળે છે એમટીએસમાં, બીઆરટીએસમાં તમે જાઓ તો એમને કેટલી જગ્યાએ બ સિનયર સિટીઝન ના પાસ મળે છે એમને દરેક જગ્યાએ એમની અલગ થી સીટ ફાળવવામાં આવે છે એ બધું કેવું અલગ અલગ રાખ્યું છે તમે આજે ટ્રેનની બી સફર કરો છો તો એ ટ્રેનની સફરમાં પણ એ તમને લાભ આપે છે ટિકિટમાં કન્સેેશન આપે છે. તો આપણે એનો લાભ ફાયદો ઉઠાવવો જ જોઈએ જેનાથી આપણે કેવું છે કે વૃદ્ધો મગજ ખા દમાંક શકારનું કામ નહી કરે પણ એને બી આનંદ આવશે કે પાકમાં જાય બાગ બગીચામાં જાય બાળકો સાથે રમે એના સાથે રમે જેનાથી શું છે કે કાર્યરત રહેશે તેનો સમય પણ પસાર થાય અને તે પણ રહે એનું શરીર પણ સારું રહે શું કેવું તમારે?
બહ સાચી વાત છે બેન તમારી. અત્યારના એ પણ જરૂરી છે અને બીજું કે અત્યારના જે મૃધો એકલા રહે છે કે જેના સંતાનો બારગામ બિચાર જોબ કરવા માટે ગયા છે એ લોકો એ પોતાની આજુબાજુમાં કે પછી બીજે પોલીસ સ્ટેશનમાં એમ પોતાના નંબર પણ આપી રાખવા જોઈએ જેના હિસાબે એ લોકોને કોઈ ઈમરજન્સી આવે તો એ લોકો તાત્કાલિક ફોન પણ કરી શકે અને કોઈને મદદ માટે તે પણ બોલાવી શકે અને અત્યારના તો સરકારે આપણને જેમાં મા મૃતકાળ ને એવી જે સ્કીમ છે એવી પણ બહાર પાડેલી છે જેના હિસાબે એ લોકોને આપ કોઈ બીમારી તો પણ કોઈની આગળ લાંબો હાથ ન કરવું પડે અને એ બીમારી ફ્રી માં સર સરકારી દવાખાનામાં અત્યારના તો ખાનગી વાળા પણ એ કાર્ડ એક્સેપ્ટ કરે છે એટલે એ લોકોને એમાં પણ મદદ મળી રહે અને કોઈ પણ ખર્ચા વગર એ લોકોને બર્ડન ન મળે એવી રીતે સારવાર તો એ સ્કીમ વિશે કે પછી આ પેન્શનર યોજના છે એ વિશે અને બીજું વૃદ્ધો એ અત્યારે એવું ના માનવું જોઈ કે હવે અમારી જિંદગી તો પૂરી થઈ જાય હવે તો અમારે ઘરમાં જ રહેવું છે ના એ લોકો એ હવે પોતાના માટે ટાઈમ દેવો જોઈએ અને થોડું બહાર જવું જોઈએ એ લોકોની એજ ના હોય એની સાથે હળવું ફરવું જોઈએ અને હવે તો લાફ્ટર ક્લબ ને એવા કેટલા બધા ક્લબ ઉભા થયા છે વૃદ્ધો માટે તો એમાં પણ જઈ શકે જેના હિસાબે એ લોકો ન એકલતા અનુભવતા હોય તો એ દૂર થાય અને એ લોકોને પણ એક નવું જીવન મળ્યું હોય ને એવું બની શકે છે અથવા કોઈ એ લોકો ના હાથ પગ ચાલતા હોય તો એ લોકો કોઈ એનજીઓ જોડે જોડાાય શકે છે અને એના હિસાબે એ લોકો કોઈ પ્રવૃતિમાં પણ જો એ લોકો રે ને તો પણ એ લોકો માનસિક સ્ટ્રોંગ થઈ શકે શું કેવું તમારું
હા સાચી વાત છે એમનીમમદ ના જે એમના મ્રો હોયને એમની સાથેને એકીજાના અનુભવો એકબીજાની આજ ટીપ્સ અને ટેકનિક એ બધું લે ને તો એનાથી એ લોકોને બી શું કે સારું રે એ લોકોને બી એમ કેવાય મારી સાથે મારી ઉંમરનું કોઈ વ્યક્તિ છે જે મને સાથ આપે છે જે મને સમજે છે અને જેના કારણે એ પોતા મનની વાત ક શકે દરેક વસ્તુ છેકતની એટલે પોતાની ઉ પુત્રને છે ને એના મનની વાત એ મથી કરી શકે અને એકબીજાની વાતો એકબીજાને કહેય તો એકબીજાના અનુભવ પરથી શીખવા મળે જાણવા મળય અને એનું મન પણ હલકું થાય આપણે ઘરના દીકરા બહુ હોય કે દીકરાઓ હોય તો એ વાત નથી કરી શકતા બધી જ વાત ઘણી વાત કેવા જઈએ તો એની પાસે ઘણી વાર સમય નથી હોતો અને સમય હોય તો એ આપણી વાત સમજતા નથી સાંભળતા નથી તો પછી એનો કોઈ મતલબ ના રહે ને એટલા માટે એમને હું તો કઉ છું કે એમને કંઈક ને કઈક એક્ટિવિટી કરતા રહેવું જોઈએ કે જેનાથી એમને એ કાર્યરત રહે તો શું કે એમને તકલીફ ના પડે એ એમની જિંદગીના છેલ્લા ટાઈમ સુધી એ વ્યસ્ત રહેશે ને તો એને એટલી તકલીફ લ થાય
બહુ સાચી વાત છે અને અત્યારે હવે જમાનો એવો આવી ગયો છે કે દરેક બા બાપ પહેલે થી કોઈ સંતાનોને નામે કશી વસ્તુ કરી ના દેવી થોડું પોતા ના નામે રાખવું હા બાળકો ને મદદ કરવી એ બા બાપ ની પ ફરજ છે પણ એના નામે કશું કરી અને એમને કેવું જોઈએ કે અમે તમારી સાથે રસું ના એને એ લોકો એ પોતાના નામે જ પોતાની વસ્તુઓ રાખી અને દીકરાઓને કેવું જોઈએ કે તમે અમારી સાથે છો અમે તમારી સાથે નથી એવી અવેરનેસ તો હવે ખુબ જરૂરી છે અ્યારે અત્યને એના નામે જો બધું કરી અને એ લોકો રશે ને તો કાલ સવારના એ લોકોને રોડ પર પણ આવી જવું પડે કારણ કે જમાનો બહુ ઝડપ થી બદલાઈ રહ્યો છે એટલે હું તો એમ કું છું કે દરેક અત્યારના જે મોટી ઉંમરના થતા જાય છે એને અમુક મૂડી પોતાના નામે રાખવી જ પડશે નહીતર પછી એ લોકોને આગળ તા પ્રોબ્લેમ થશે સાચી વાત છેને બે
હા સૌ સાચી વાત છે અને પોતાનું તો બેકઅપ રાખવું જ જોઈએ ને કે જેનાથી એ લોકોને આગળ જતા તકલીફ ના થાય આગળ જતા એવી કોઈ મુશ્કેલીમાં ના પડ કે એમને છે ના ઘરના રાટ રહે અને એમને કેવું કે કોઈ બીજા ઉપર આધાર રાખવો પડે કોઈની આગળ હાથ ફેલાવવો પડે પોતાના મેડિકલના ખર્ચા માટે કે પોતાની પોતાની અંગત જરૂરિયાત માટે દરેક વ્યક્તિને પોતાની અંગત જરૂરિયાત તો હોય જ છે ને એમ વૃદ્ધોને પણ હોય ને તો એમને એના માટે પણ એમને ધ્યાન આ રાખવું જોઈએ જેનાથી શું છે કે એમને આગળ જતા તકલીફ ના થાય અને એ માનવીર જીવી શકે છે ને આમાં કેવું છે કે વૃદ્ધોને પોતાનું માન હોય છે આજે દરેક વ્યક્તિ એવી હોય છે કે જે પોતે સ્વમાનભેર જીવવા માંગે છે અને વૃદ્ધોને પણ એ પોતાનું માન હોય છે તો એ માનભેર જીવી શકે ને એના માટે એમણે આ વસ્તુ સમજવી જ જોઈએ
બહુ સાચી વાત છે બેન તમે કહો છો એ સાચી જ વાત છે પણ હવે તો હું એટલું તો કહી શકું છું કે અત્યારના આપણે જે સમજણ આવી ગઈ છે ને પેલાના જમાનામાં શું હતું કે આટલું બધું ભણતર નહોતું કે આ સોશિયલ મીડિયા ન હતું જેના કારણે એ લોકોને કોઈ વસ્તુની ખ્યાલ પડે હવે તો સોશિયલ મીડિયા પણ એટલું અવેરને કરે છે અને ભણતર પણ એટલું હોય છે એટલે હવે આ જમાનામાં એટલું બધું વાંધો આવતો નથી જે આપણા મમ્મી પપ્પા એક આપડા દાદા દાદી એ સહન કર્યું કે હવે આ જમાનામાં આપણે જયારે વૃદ્ધ થશું તો આપણેે એ નહી કરી શકીએ આપણને એમાં એટલી અવેરનેસ તો રહેશે જ તે સાચી વાત છે તમારી કે દરેક ગડપડમાં અવેરનેસ તો જરૂરી ચલો ભાઈ અત્યારના મારે થોડું કામ છે ને તો હું તમને પાછો ફોન કરીશ હ
હા વાંધો નહીં આવજો આવજો.